અવાજ આવે છે?
અચ્છા.
આવે છે અવાજ.
આવી છે.
આવે છે કમ્પલીટ અવાજ.
હમ.
શું કરો છો, મજામાં?
હા, અમે પણ મજામાં. તમારો અવાજ બરાબર નથી આવતો.
હા.
લો હલો.
હા, હવે અવાજ આયો તમારો કમ્પ્લેટ. શું કરો જમી લીધું તમે?
હા, જમી લીધું. તમે જમ્યું?
હા, મેં પણ જમી લીધું. શું જમ્યા તમે?
બરાબર છે.
હું દાળ ભાત જમ્યો.
હમ્મ, મને તો દાળ ભાત બનાવતા નથી આવડતું પણ જમતા આવડે મને.
બનાવતા બી શીખવું પડે ને એ ટાઈમ.
તો મને નથી આવડતું. તમને આવડે છે?
હા આવડે છે ને મન તો.
તમને શું શું બનાવતા આવડે?
અને મૂંગ આમ દાળ ભાત સાગ રોટલી ઘણા બધા પ્રકારના શાક વધારેલી ખીચડી
હા. દાળ ભાત બનાવ દાળ ભાતમાં શું હોય કેવી રીતે બનાવવાનું હોય?
હા બનાવવા માટે પેલા ક્વોન્ટિટી પ્રમાણે દાળ લેવાની હોય.
હા.
ટાઈમ માટે પલળી રાખવાની. પલારી રાખ્યા બાદ એ જયારે આમ ભીજાય જાય પછી અને. અ ઉકાળી લેવાની હોય જાય સુંંધી ઓગળ ના જાય ત્યાં સુંધી.
બરાબર છે એને ઓગાડીે લેવાની.
ને ગાળી લઈ. એને લગતા પ્રમાણે અંદર જે મસાલા એડ કરવાના હોય હળદર છે મી મીઠું છે મરચું ગરમ મસાલો હોય અંદર મિક્સ કરીને પછી વઘાર કરી દેવાનું.
બરાબર છે તો દાળ માટેનો સ્પેશિયલ મસાલો હોય.
હા.
દાળ માટેનો સ્પેસીયલ.
હા શાક માટે સ્પેશિયલ મસાલો હોય.
બરાબર છે તો દાળ પછી વઘારી લઈએ પછી. પછી શું કરવાનું હોય છે.
ગળી દીધા પછી એને અલગ વાસણ મા કાઢી લેવાની. અલગ વાસણમાં કાઢ્યા પછી તેમાંનાં જે ડીશ તમા નખાતો મસાલો હોય એની અંદર નાખવાનું હળદર છે મીઠું છે મરચું છે. હમમ.
એ એબી નાખવાનું નાખ્યા પછી બીજું અલગ વાસણ લેવાનું એમાં થોડું તે તેલ રેડવાનું ગરમ થયા બાદ થોડી રે મેથી નાખવાની, જીરું નાખવાનું કઢી પત્તા હોય એ નાકવાના, હિંગ નાકવાનું થોડું નાનું બજ કરી લેવાનુ
અને દાળ ને વગાડવી પડે તો કેટલી મિનિટ સુધી વગાડવી પડે એને બઉુ વધારે વગાડે તો પછી બગડી જાયે
એ બધું નઈ મગાવી લેવાની વીસ પચીસ મિનિટ ચાલેે બહુ બો તો વીસ મિનિટમાં બી થઈ જાય
બરાબર છે.
વધારે પ્રમાણમાં હોય તો થોડો ટાઈમ વધારે લાગે અને જો ઓછી પ્રમાણમાં હોય થોડોસો ટાઈમ લાગે
બરાબર તે રીતનો દાળો વગાડી ને પછી એનો વઘાર કરી લેવાનો. દાળ ને વગાડ કરવા માટે શું શું કરવાનું હોય છે? કેવી રીતે એને વગાડ કરવાનું હોય છે?
તમને જે મસાલા લગતા હોય તેને નાખો અંદર પછી એ ટાસ્ પૂરો થયો પછી એના પછી લેવાનો અલગ વાસ બે મહિના લખતું થોડુ તેલ રેડવાનું પછી ગરમ થાય એટલે રઈ, મેથી નાખીને રઈમેથી પડવાની. જીરું થોડું નાખવાનું એ આમ કુરુકુરું થઇ જાય પછી નાખવાનું કઢી પત્તા પછી દાડ નો વઘાર કરી દેવાનું.
પછી દાળ કમ્પિટ એને પછી બનતા કેલી વાર લાગે.
એને પણ થોડી ઉકળવા દેવી પડે પાંચ છ મિનિટ જેવું.
એ એની જોડે જોડે પછી ભાત મુકી દેવાનુ દાળ ભાત ખાવો હોય તો.
હ મ ભટ્ટ બનાવવાની પ્રોસેસ પન
ભટ્ટ ની પણ પ્રોસેસ હોય છે એ કેવી રીતે હોય છે? બ બેસ્ટ એકદમ બેસ્ટ ભાત આપડે બનાવા હોય તો કેવી રીતે બનાવવીએ?
અને આ માટે તમારે સારી ક્વોલિટી ના ચોખા લેવા પડે સારી બનાવી હોય તો સારો ભાત બનાવા માટે પેલા તો એને સાફ કરવાના, પછી સાફ પાણી થી બે વાર ધોવાના.
પછી એને શું કરવા
એને બનાવા માટે એક વાસણ લેવાનું મોટું ચોખા અને કદાચ એમાં બી મિક્સ દાળ કરવી હોય જો ખાધા હોય તો તું નાખીને ધોઈ નાખી ને પછી એના પ્રમાણે બરાબર પાણી લઈ લેવાનું
અને આ ચોખા છે આપડે ઘરે ખેતી કરીને બી ઊગાડી શકીએ ને એજ ચોખા ને આપડે પછી દાળ ભાત બનાવવું હોય, બહાર વેચવા હોય તો વેચી શકાય ને
આ વેટિંગ ને
ઓ બરાબર છે. તમારી બાજુ ચોખા ની ખેતી થાય છે?
હ મારે અ થાય ખેતી મલે બો વધારે પ્રમાણમાં અહિયાં કરવામાં આવે છે ખેતી એની
બરાબર છે. સરસ હો, તમને તો સારું એવું બધું બનાવતા આવડે છે. બધી અલગ અલગ વાનગીઓ બનાવતા આવડે બીજી કોઈ વાનગી ખરી જે તમને એકદમ કમ્પ્લીટ આવડતી હોઈ.
બીજી બધીધી ઘણી બધી વાનગી હોય છે. અને અહિયાં ખેતરમાં બધા વધારે પ્રના પ્રમાણમાં થાય છે.
હ
ચોખા પછી એને જે અલગ ઘાસ આવે પૂરા પાડવામાં આવે એનું બી વેચાણ કરવામાં આવે
એ જે ચોખાના જે છોડવા હોય છે એનું
છોડ તો ના કઈ શકાય પણ ક્યૂ કી એક સમાન આખું ખેતર હોય પૂરા કઈ શકે એને બીજી ભાષામાં.
ચોખા કઠોળમાં જ ગણાય ને.
હા
તમારી બાજુ ઘણી બધી ખેતી થતી હશે
ઘણી બધી થાય બાજરી ની થાય મકાઈ ની થાય તો ખારી થાય
ચોખાની ખેતી છે ઘઉં ની ખેતી છે એ કઈ ઋતુમાં સારી રીતે થાય છે
ની ખેતી તો ઉનાળામાં થાય ને ચોખાની જે હોય છે એ જે ઉનાળાનું એન્ડિંગ હોય અને ચોમાસું હોય એક બે મહિના એની વચ્ચે ની ખેધી હોય
તો પછી આ જે શાકભાજી હોય શાકભાજી માટે કઈ ઋતુ શાકભાજી દરેક ઋતુ માં થતી હશે ને
હા અમુક શાકભાજી એવી હોય કે જે હોય છે અ પેલું ફુલેવાર છે વટાણા છે અમુક પ્રકારને શાકભાજી હોય ખાલી શિયાળામાં જ મળી શકે
હ
બાકી ઉનાળા માં ચોરાફરી છે આ એવું બધું ઉનાળામાં મળે
અમારી બાજુ પણ ઘણી બધી ખેતી થાય છે ગુજરાતમાં તો ખાસ કરીને વધારે ખેતી થાય છે
હમ
શાકભાજી ઘર ઘરે ખેતર વ અને શાકભાજી બધા ઉગાડતા જ હોય છે અને એ શાકભાજી એ લોકો અનાથ ર બી ખાતા હોય છે અ બપોરનું જમવાનું રાત ન જમવાનુંમાં બે એ શાકભાજી નો ઉપયોગ કરે અને જે બીજ વધારા પ્રમાણમાં શાકભાજી હોય એનું વેચાણ કરવામાં આવે અમારી બાગે
હમ
હલો
અમારે અહંયા દખે મોગાળનું વેચાણ માર્કેટમાં કરવામાં આવે એ દ્વારા ઘરમાં આવેલા પૈસા ન આ તે ખર્ચો કરવામાં આવે અથવા ખર્ચો ના કરે તો એને સંગ્રહિત કરવામાં આવે પછી જે ઉઘાળેલી શાકભાજી હોય કે તરમ એને બી ઘરે એનો ઉપયોગ કરવામાં આવે
બરાબર છે તો સારામાં સારી જે શાકભાજી હોય છે એ કઈ હોય છે કે જે સારામાં સારી વેચાણ થતી હોય અને વધારે પડતી એને ખાવામાં આવતી હોય જવામાં આવતી હોય
મારા રી શાકભાજી એવું તો કઈ હોય ને પણ જોું કેને સિઝનમાય હોય કે જે શિયાળામાં વેચાતું હોય ધારો કે બીટ છે એકફલે વાાર છે તુરર એવું બધું શળામાં ખાસ પ્રકારની થતું હોય કેમકે શિયાળામાં વધારે લીલા શાકભાજી નું પ્રમાણ હોય
હ
પળાની ઋતુ હોય એટલે શાકભાજી વધારે પ્રમાણમાં થાય છે તેના સારા
બરાબર છે પછી આ ચોમાસા દરમિયાન કઈ શાકભાજી વધારે પડતી ખેતર માં વાવવામાં આવે છે
મસાલે મિયા દોધ ીંડોળા હોય છે પછી કંકોુળા હોય છે પેલા પરરી થોડા લીધ શાકભાજી હોય અમુક પ્રકારની ભાજી બી હોય દોળ કરીને એને બી ક્યાંક ખાસ પ્રમાણ ના ચોમાખ નથી કર
બરાબર છે તમે તો ખેતી લાયક ઘણી બધી બાબતો નો ખ્યાલ છે ઘણું બધું તમે ભણેલા બી છો એવું લાગે છે ખેતી વિશે
અમારે ત્યા શ કરમારી રીતે શાકભાજીનું પીજન પ્રમાણ
અમારે ત્યાં બી સેમ આ રીતે બધી જે ઋતુ હોય એ પ્રમાણે અલગ અલગ શાકભાજી હોય પછી અનાજ હોય એવી રીતે બધાની ખેતી કરવામાં આવે અમારા ત્યાંથી
એ ગ માટે ખાસ કરીને જેવું હોય કે જે મકાઈ હોય મકાઈ ની ખાસ વધારે ખેતી ખેતી કરે મારો
અને જયારે મકાઈ ના છર મોટા મોટા થાય તો એક વાર બેસે પછી એને ગાળી લેવામાં આવે પછી એનું વેચાણ કરવામાં આવે એમ હ બાફવીને આપતા હોય કને આપતા હોય એવી જગ્યામાં આપવામાં આવે અને બીજું જેનું ઘાસ વધે એ ગાય ભેસ માટેનું વેચાણ કરવામાં આવતું હોય
સરસ છે તમને ઘણી બધી માહિતી ખબર છે આના વિશે તમારો આભાર મને આટલી માહિતી જણાવવા માટે ધન્યવાદ
હમ